હલો નમસ્કાર મારો અવાજ સંભળાય છે?
હા એ છે ને બોલો
આજે આપણેે વૃદ્ધ માતા પિતા ની સંભાળ વિશે વાત કરીશું
ઓહ ખુબ સરસ
જીવનના અંતિમ પડાવમાં પહોંચેલા માતા પિતાની દુનિયા ધીમે ધીમે સીમિત થવા લાગે છે. જ્યાં એક સમયે તેઓ આખા પરિવાર નું કેન્દ્ર હતા ત્યાં હવે તેઓ પોતે કોઈના સાથની રાહ જોતા હોય છે. આ પરિવર્તન તેમને અંદરથી અસર કરે છે. પરંતુ તે ઘણી વાર આ લાગણીઓ વ્યક્ત કરતા નથી.
તમારી બિલકુલ સાચી વાત છે. સંતાનો માટે આ સમય ખુબ જ મહત્વનો બને છે. કારણ કે આ સમયે માત્ર શારીરિક સેવા પૂરતી નથી. પરંતુ માનસિક અને ભાવનાત્મક સાથ પણ એટલો જ જરૂરી બને છે. કોઈના હાથ પકડીને બેસવું તેમની આંખોમાં જોઈને તેમને સમજવું, આ બધું શબ્દો કરતા વધુ અસરદાયક હોય છે.
ઘણી વખત એવું બને છે કે વૃદ્ધ માતા પિતા. પોતાના ભૂતકાળની યાદોમાં જીવે છે. એવો જૂના દિવસને યાદ કરે છે. પોતાના સંઘર્ષો અને ખુશીઓની વાત કરે છે આ વાત સાભણી માત્ર સમય પસાર કરવાનો રસ્તો નથી પરંતુ, તે તેમના જીવનને માન આપવાનો એક માર્ગ છે.
અને ફરજ ના દ્રષ્ટિકોણથી જોવામાં આવી, તો આ બધું કરવું એક જવાબદારી બની શકે છે. પરંતુ જ્યારે આજ બાબતો લાગણીથી કરવામાં આવે છે. ત્યારે તે એક સુંદર અનુભવ બની જાય છે. અને આ અનુભવમાં કોઈ ભાર નથી. માત્ર એક આત્મીય જોડાણ હોય છે.
આધુનિક સમયમાં લોકો સફળતા પાછળ દોડતા રહે છે. તેવો વધુ કમાવવા, વધુ મેળવવા, અને વધુ આગળ વધવા માટે પ્રયત્નશીલ રહે છે. પરંતુ આ દોડમાં ઘણી વાર તે બવ. એ ભૂલી જાય છે. કે જીવનની સાચી કિંમત સંબંધોમાં છે. પૈસા અને પ્રતિષ્ઠા મળી શકે છે. પરંતુ ગુમાવેલો સમય પાછો મળતો નથી.
અને વૃદ્ધ માતા પિતાની સાથે. વિતાવેલો સમય જીવનના સૌથી કિંમતી. છ હું માનો એક બની શકે છે. આ ક્ષણો પછી માત્ર યાદો તરીકે જ રહી છે? તેથી જયારે. તક હોય ત્યારે આ સમયને સાચવી લેવું જરૂરી છે.
ક્યારેક સંતાનોને એવું લાગે છે કે તે બહુ જે કરે છે. તે પૂરતું નથી. તેઓ પોતાની મર્યાદાઓને લઈને વિચારે છે. પરંતુ સાચી સાચી વાત એ છે કે પ્રેમ અને લાગણી સાથે. કરેલું નાનું કામ પણ ઘણું મોટું બની જાય છે. અહીં માત્ર કાર્ય નથી, પરંતુ ભાવના મહત્વપૂર્ણ છે.
હા. અને વૃદ્ધાવસ્થામાં માણસને સૌથી વધુ જરૂર હોય છે. સમજવાની કોઈ તેમને સમજશે, તેમની વાતોને ગંભીરતાથી લેશે, આ એક મોટી વાત બની જાય છે જ્યારે, કોઈ તેમને અવગણે છે ત્યારે તેઓ અંદરથી જ તૂટી જાય છે.
લાગણીથી કરેલી તેવા આ ટૂટણને, રોકી શકે છે તે તેમને ફરીથી જીવવાની પ્રેરણા આપે છે તેમને લાગે છે કે તેવો એકલા નથી તેમની સાથે હોય છે આ ભાવના જ તેમને આગળ વધવા માટે શક્તિ આપે છે
હા અને ફરજ અને લાગણી વચ્ચેનોો તફાવત અહીં ફરીથી સ્પષ્ટ થાય છે ફરજથી શરીર સંભાળાય છે પરંતુ લાગણીથી મન અને આત્મા બંનેને શાંતિ મળે છે બંને નું સંતુલન સાચી સેવા કહેવાય
સમયની સાથે સંતાનો પણ વૃધ બનવાના જ છે આજે જે તેવો પોતાના માતા પિતા માટે કરે છે તે જ કાલે તેમના માટે ઉદાહરણ બનશે આ રીતે એક પેઢી બીજી પેઢીને સંસ્કાર આપે છે આ સંસ્કાર જ સમાજને મજબૂત બનાવે છે
હા અને વૃદ્ધ માતા પિતાની સંભાળ લેવી એ માત્ર ફરજ કે લાગણી નો પ્રશ્ન નથી તે જીવનની એક એવી યાત્રા છે જેમાં માણસ પોતાનું સાચું સ્વરૂપ શોધે છે આ યા માં પ્રેમ આદર ધીરજ અને સમજણ આ બધું એકસાથે જ ચાલેે છે
આ યાત્રા લંબી છે અ મુશ્કેલ પણ બને છે પરંતુ આ જ યાત્રા માણસને અંદરથી સમૃદ્ધ બનાવે છે જયારે માણસ આ યાત્રાને સ્વીકારી લે છે ત્યારે તેને જીવનનોો અર્થ સાચો સમજાય છે
હા એટલે એમને ખ્યાલ આવી જાય કે વૃદ્ધ માતા પિતાની સેવા એ કોઈ બોજ નથી પરંતુ એ આ એક આશીર્વાદ છે આ આશીર્વાદ ને ઓળખીને તેને પ્રેમથી સ્વીકારવામાં જ જીવનની સાચી ખુશી છુપાયેલી છે
સમય જતા સમજણ વધુ ઊંડી બનતી જાય છે જીવનના અનેક અનુભવો માણસ નહી અંદર થી બદલતા રહે છે બાળપણમાં જે માતા પિતાની સાથેનોો સંબંધ માત્ર સંરક્ષણ અને માર્ગદર્શન સુધી મર્યાદિત હતો તે દ અવસ્થામાં આવીને એક અલગ જ સ્વરૂપ લઈ લે છે હવે તેઓને માર્ગદર્શન આપ વાની તેમની કાળજી લેવાની ફરજ સંતાનો પર આવી પડે છે
હા અને ઘણા વખત એવું પણ જોવા મળે છે કે વૃદ્ધ માતા પિતા પોતાના સંતાનોને તકલીફ ના થઈ તે માટે પોતાની જરૂરિયાતો દબાવી દે છે તેઓ પોતાના દુઃખ દર્દ ને અંદર જ રાખે છે બહાર થી હસતા રહે છે પરંતુ અંદરથી એકાંત નો અનુભવ કરતા હોય છે આ એક કાન માત્ર શારીરિક નથી પરંતુ ભાવનાત્માં પણ હોય છે
આવી સ્થિતિમાં જો કોઈ સંતાન સાચી લાગણી થી તેમની પાસે બેસે તેમની વાતો સાંભળે તો તે ક્ષણો તેમના માટે અમૂલ્ય બની જાય છે આ ક્ષણોમાં એવો ને લાગે છે કે તેવો હજુ પણ મહત્વપૂર્ણ છે હજુ પણ કોઈની તેમની ચિંતા છે આ ભાવના જ તેમને જીવંત રાખે છે
હા મને હોય બીજ લાગણી છે. સ્વાભાવિક હોય છે. એમાં સમયની મર્યાદા નથી એમાં માતા જોડાણ જ હોય છે.
આધુનિક જીવનમાં ટેકનોલોજી વધી રહી છે, પરંતુ સંબંધોમાં અંતર પણ વધી રહ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે. પરંતુ પોતાના ઘરના લોકો સાથે વાત કરવા માટે સમય કાઢતા નથી વૃદ્ધ માતા પિતા માટે આ અંતર વધુ પીડાદાયક બની શકે છે.
હા, અને ઘણા ઘરોમાં આવું પણ જોવા મળે છે, કે મારા પિતા સપરા સાથેથે રહે છે. પરંતુ તેમ છતાં એકલતા અનુભવે છે. કારણ કે સારી રીજી નજીકતા હોવા છતાં પણ ભાવનાત્મક જોડાણ ઓછું હોય છે. આ સ્થિતિ માં ફરત તો પૂરી થાય છે. પરંતુ લાડણી નો અભાવ રહી છે.
જયારે લાગણીથી સેવા કરવામાં આવે છે. ત્યારે નાની, નાની બાબતો પણ મહત્વપૂર્ણ બની જાય છે. સાથે બેસીને જ પીવી જુના દિવસની વાતો કરવી અળવી મસ અસી મજાક કરવી આ બધું જીવનને સુંદર બનાવે છે. આ, ફળો પૈસાથી ખરીદી શકાય તેવી નથી
તમે ખુબ સુંદર વાક્ય કહ્યું સમયની સાથે એક શક્ય સ્પષ્ટ થાય છે, કે જે પ્રેમ આપણે આપીએ છીએ તે આપણને પાછું મળવાનું છે. જે સંતાન પોતાના માતા પિતાની સેવા પ્રેમથી કરે છે. તે પોતે પણ જીવનમાં શાંતિ અને, સંતોષ અનુભવે છે. આ આંતરિક ખુશી કોઈ બહારની વસ્તુથી નથી મળી શકતી
ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે, જ્યાં જ્યાં સુધી બધું સાભળવું મુશ્કેલ લાગે છે, પરંતુ આવા સમયમાં જો, લાગણી મજબૂત હોય તો દરેક સમસ્યા નો ઉકેલ મળી શકે છે, લાગણી માણસને શક્તિ આપે છે. ધીરજ આપે છે અને સાચો માર્ગ બતાવે છે.
વૃદ્ધ માતા પિતા માટે સૌથી મોટું આશ્ચર્ય તેમના સંતાનો હોય છે. જયારે સંતાનો તેમની પાસે હોય છે, ત્યારે તેઓની સુરક્ષા અને શાંતિ નો અનુભવ થાય છે, આ વિશ્વાસ જ તેમના જીવનનો ધર બની છે.
બરાબર છે, આપડે આજના વાસ્તવિક જીવનનો બહુ સારા વિષય પર આજે વાત કરી આપણે હવે, ફરી મળીશું આવજો
આવજો.